અવાજ આવે છે, તમને સંભળાય છે, તમને.
હા સંભળાય છે, સંભળાય છે, કેમ છો તમે.
બસ મજા તમે બધા સારા છે, ને.
હા એકદમ સરસ જોવું નહી આ. શું કેવાનું પણ હા મેં તો કંટાળી ગઈ હું તમને વાત કરું પેલા તો છે ને કેવું હતું કેવું બહાર જતી ને તો મને જરા ગમતું એમ બજાર ન કઈ કામ કરવાનું આવે કે કઈ લાવવા મૂકવાનું આવે બધું મને કરવાનું હતું ને તો મને ગમતું પણ હવે તો છે, ને એટલું બધું કંટાળો આવે એટલો બધો ટ્રાફિક છે, આપડે ત્યાં એટલા બધા વાહનો છે, અને જ જોઈતા રસ્તે ખોદી મૂકેલા તેના કારણે તો એટલો બધો ટ્રાફિક જામ થાય કે ન પૂછો વાત કોઈ પણ રસ્તો એવો નથી કે જ્યાં ટ્રાફિક નહી થાય તમે. અમારું શહેર વલસાડ છે, તો ટાવર પાસેથી તમે આવો કે તમે જીવીબી પાવર હાઉસ પાસેથી આવો તમને એટલું બધું ટ્રાફિક લાગે છે, જેની વાત નથી ઘણી વાર તો વિચાર આવે. કે જે સ્કૂલ બસ છે, કાં તો કઈ એમ્બ્યુલન્સ છે, કે કોઈ એવા ઈમરજન્સી વાહનો છે તે લોકોને જયારે જવાની જરૂર પડશે તો એ લોકો કેવી રીતે જશે આટલા ટ્રાફિકમાં. અને ટ્રાફિક તો છે, ને જીવવાનો આરામ કરી નાખ્યું છે, અને આ છે ને એક સમસ્યા જેવી બની ગઈ છે, શું કેવું છે, તમારો આ બાબત પાસે.
એકદમ સાચી વાત છે, જવા દેની મેં મારા મેં મારી જ એક અનુભવ કેવું ને તને કે જે દિવસે મારા છોકરીને છે, ને બોર્ડ ની એક્ઝામ હતી તો મેં વરી અડધો કલાક પેલા નીકી મેં કીધું આ તો મેં કીધું દસ મિનિટમાં ન બતાવે છે, મેપ તો મે તો બી મે તને કેમને મે અડધો કલાક પેલા નીકળ અહંથી તો તું વિચાર ના કરે કે મે. એક્ઝામ ચાલુ થઈ ગયેલી પાંચ મિનિટ જ બાકી હતા, ચાલુ થવાનામાં, ને મેં પહચી મારી છોકરી આટલી બધી રડવા લાગી ગઈ, કે મમ્મા તમે એક કલાક પેલા જ નીકળવું પડશે હમણાં, આટલો બધો ટ્રાફિક એમાં એક વચ્ચે એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી હતી, તો એ એમ્બ્યુલન્સ નીકળી જ ના શકી નીકળી જ ના શકી, ને આજુબાજુ આ સાઈડ ટ્રાફિક આ સાઈડ વાહનો પાછળની સાઈડ વાનું તેને કોઈ ટ્રાફિક પોલીસ મેન દેખાય જ નહ ત્યાં. તો પછી આ કેવી રીતે થશે, તો પછી જેમ તેમ મેચ પછી ગાડી પરથી ઉતરી ગઈ, ને ફટાફટ મેં કીધું ચાલુ ભાઈ એમ્બ્યુલન્સને પેલા જવા દો, પછી એમ્બ્યુલન્સને ફટાફટ બહાર કાઢી, ને એને જવા દીધી હોસ્પિટલમાં ફટાફટ પછી ટ્રાફિક થોડું ક્લિયર થઈ ગયું, તો આ તો મેં તમને કેમ ને, કે આજકાલ આટલું ટ્રાફિક થાય છે ને ને ટ્રાફિક બી તમે જોઈ શકો નો તો કે રસ્તા જે બનતા હોય ને એના લીધે થાય છે, ને રસ્તા બનાવીને બી સરકાર છે, ને રસ્તા પાછો ખોદ ખોદ કર્યા જ કરે છે કર્યા જ કરે છે, ધારો કે આ મહિને તો જોજે હમણાં રસ્તા બનાવીમાં છે, તે આવતા મહિને પાછો ખોદવાનું ચાલુ. થઈ જશે, કઈ ને કઈ અંદર આવે જ. કે આ પાઈપ લઈન ખરાબ થઈ ગઈ કે આ લાઈટ ની લાઈન એ થઈ ગઈ કે, ટેલિફોન લાઈન ખરાબ થઈ ગઈ, એના લીધે લોકો ખોદ ખોદ કરીને કઈ ગટલની લાઈન ખરાબ થઈ ગઈ છે, અને એના લીધે કઈ ખોદ ખોદ કરી આજ કરે, ને પછી એ રસ્તા બી સારા નથી રેતા, ખડ્ડા પડી જાય છે. ને તું હમણા જોશે ને તો હમ બી આ કામ તો ચાલુ જ છે, પણ એ ચાલુ. કામ બી ક્યારે પૂરું થશે, એક બે મહિના પછી એટલે આપડ ટ્રાફિક એક બે મહિના સુધી ચાલુ જ રહેશે, ને એમાં જો તમારે કઈ અર્જન્ટ જવું હોય ને, તો તારે તો શું કરવાનું બે ત્રણ કલાક પહેલા જ જાય ને ત્યાં બેસી દેવાનું, એટલે આપણે એટલીસ્ટ આપણું તો સમય બચાવી શકીને, એ આ ટ્રાફિક નો તો કોઈ ભરોસો નહી, બીજું એ કે તમે ટ્રાફિક પોલીસ છે, પણ એ બી કઈ રેતા નથી, અમારે અહીંયા જ સ્કૂલ ની વાત કરું, કે અમારે અહીંયા એક વાર ટ્રાફિક ના લીધે છે ને, એક એક્સિડન્ટ થયેલું હતું નાલુ છોકરી એ ઓફ થઈ, ગયલી તો એના લીધે છે ને તો એક રૂલ આવી ગયો હતો, કે આ સ્કૂલની બાર, ટ્રાફિક થાય છે, તો હંમેશા અહીં ટ્રાફિક પોલીસ મકી દેવાનું, પણ મેં તને કેમ કે એક બે ત્રણ દિવસ ટ્રાફિક પોલીસ મુકાયો, પછી ચોથા દિવસથી ટ્રાફિક પોલીસ જ ગાયબ, ને ટ્રાફિક દવું ના તેવું જ ની ત્યાં સોપિક સિગ્નલ છે કે એની કઈ રૂલ્સ છે કે કઈ નહી, તું આ બહાર જોશે ને તો આટલું બધું ફાઈનલી ચાલે છે ને ત્યાં કે મેં શું વાત કેમ, કે ત્યાં આ ટ્રાફિક લાઈટ દેખાય છે. તમને, ને એમાં જો સ્ટોપ બોલે તો તમારે ભલે ટ્રાફિક ખુલ્લું હોય ને રસ્તા, ત તમારે સ્ટોપ જ થવું પડે તેટલા મિનિટ માટે, જો નિસ્ટોપ થશો તો તમારા અઉન્ટમાં ચલન આવી જાય, ને તો ચલન તમે એ ભરો ન ને તો તમારું લાઈસન્સ બી રદ થઈ જાય ઓનલાઈન જ ડાયરેક્ટ, તો આ બધી જે ઓપ્શન્સ છે ને, આ બધા વિકલ્પો જે છે ને તે તમારે અહીં બી લાવવા જેવા જરૂરી છે, તો આ જરા સારું થશે, ને સાર સ્મૂથલી ચાલશે શું કેવું તમારું.
હા એકદમ સાચી વાત છે, આ તમે કીધું મને કે તે બરાબર છે, તાર બધા રૂલ્સ રેગ્યુલેશન બધા ફોલો કરવા જોઈએ, અને બીજું એક મેં જે નોટિસ કર્યું છે ને એમાં એવું છે, કે વનવે હોય ને તો બી પબ્લિક લિક આવ્યા જ કરે, હવે જેમ કે અમારો એમજી રોડ છે એ વન વ છે, તો બી છે ને બંને બાજુથી આવે પબ્લિક અને ત્યાં કેવું કે મો મોટી મોટી દુકાનો છે. હવે દુકાનો એવી છે ને પોતાના પાર્કિંગ બનાવ્યા છે, પણ એ પાર્કિંગ છે ને બહ દૂર છે, એટલે કેવું કે કોઈ પણ વ્યક્તિ છે ને એ ત્યાં પાર્ક કરવાની જાય, અને એ લોકો કેવું કરે રસ્તામાં ગાડી મૂકી દે, હવે એના લીધે તો રોડ સાંકડો થઈ જાય, બીજું વન વે ની જગા પર તમે બંને બાજુથી અવર જવર કરો છો, તો શું થાય કે તમને એટલો બધો ટ્રાફિક લાગે ને, જેની વાત નથી આ છે ને માણસો એ સમજવું જોઈએ. જ્યાં નો એન્ટ્રીનો બોર્ડ છે ત્યાં નો એન્ટ્રી એટલે તમારે એન્ટ્રી લેવી જ નહી જોએ, બીજું કે તમને નો પાર્કિંગ લઈખ્યું છે તમને પાર્ક નથી કરવાનું તે બધું લઈખું છે, તો પણ સ્કૂટર પાર્ક કરે, હવે ફોર એક્ઝામ્પલ તમારે કઈ એક જગ્યા એ વસ્તુ લેવા જવાની છે, તો તમે છે ને સ્કૂટર કોઈ બીજી જગ્યા એ મૂકી દવ કારણ કે ત્યાં જગ્યા છે, એટલે અને તમે પછી ચાલતા ચાલતા જઈને આખું માર્કેટ ફરી, અને પછી તમે સ્કૂટર લેવા આવો, તો એ તો ખોટું છે ને. એમાં કેવું કે તમારે એક પાર્કિંગ જેવું બનાવવું જોઈએ, તો ત્યાં જ તમારે તમારી ગાડી મૂકવાની, અને ત્યાં જ તમારે પછી ખરીદી કરી, અને પછી તમારી ગાડી લઈ અને ઘરે જતું રેવાનું, એ રીતથી બધી સગવડ હોવી જોઈએ વ્યવસ્થા હોવી જોઈએ. આજે આપડે શાક માર્કેટમાં બી જઈએ તો એટલો બધો ટ્રાફિક એટલો બધો ટ્રાફિક, કેમ કારણ શું, કારણ કે ટ્રાફિકમાં કેવું કે એ લોકો શાક વેચવા બેસેલા હોય એક તો એ લોકો બહાર બેસેલા હોય, બહાર બેસેલા હોય તો આપડે વાહનો લઈ જઈ શકીએ નહી બીજું કે હવે મને કઈ વસ્તુ જોઈતી હોય મને દસ વીસ રૂપિયાની વસ્તુ જોઈતી હોય એટલે હું તો સ્કૂટર પરથી ઉતરું બી રહી અને વસ્તુ લઈ લઉં અને પછી હું જતી રવ તો એ બધું તો જગ્યા રો ને એટલે એ તો બધી વસ્તુ ખોટી જ છે ને એટલે આ એક બધું જે કારણ છે ને બધા તે ટ્રાફિક ને વધારવાના મુખ્ય કારણો છે બીજું કે અમે છે ને જે જોયું તે કેવું કે બધા લરી વાળા હવે તો બહાર સાઈડ ફ્રૂટસ વેચવા શાકભાજી વેચવા બધા ઉભા રહી જાય છે અને ઠેર ઠેર ઉભા રહી છે જેના કારણે શું થાય છે કે અ તમે છે ને ચલાવી નથી શકતા તમે એકદમ સરસ રીતે છે ને ચલાવી નથી. શકતા ગાડી, એટલે એ વસ્તુ ખોટી છે એ લોકોને ને એક જગ્યા આપી દેવી જોઈએ કે તમારે આ જ જગ્યા પર ઉભું રહેવાનું અને ત્યાં જ લોકો આવશે અને તમારી પાસે ખરીદી કરશે તમારે બધે ગમે તે જગ્યા પર ઉભા નથી રેવાનું એટલે એ એક સમસ્યા છે જે ટ્રાફિકની ઉત્પન કરે છે ટ્રાફિક વધારવામાંમ સાબિત થાય છે એટલે એ બધું છે ને પબ્લિકે ધ્યાન રાખવું જોઈએ આમ નાગરિકે બી આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ બીજું કે મેં છે ને તે હવે બીજ બધી વસ્તુ બી જે જોઈ એમાં કેવું છે કે એ લોકો છે ને કોઈ પણ દિવસ છે ને પબ્લિક વાહન નુ ઉપયોગ કરતા નથી એ લોકો કેવું બધા પ્રાઈવેટ વાહન હવે જેમ કે હું છું મને કાઈ ખરીદી કરવી છે મને બહુ તાપ લાગે છે તો હું શું કરું હું સ્કૂટર પર જવાની જગા પર હું અ મારી ફોર વ્લર લેઉ એસી માં જાઉં પણ હું જોતી નથી કે હું એક જ વ્યક્તિ છું અને ફોર વ્હીલરમાં જાઉં છું તો પેટ્રોલ બી ખરાબ થાય છે બગડે છે મારું પ્લસ હું છે ને પાર્કિંગમાં પ્રોબ્લેમ થાય ને ટ્રાફિક જામ કરું છ શું એ બધું ધ્યાન રાખવા જેવી બાબત છે નરણની બાબત છે. પણ એકદમ ધ્યાન રાખવા જોઈ વાત. છ તમારું શું માનવા મેં?
સાચી વાત છે. એકદમ જ સાચી વાત છે તારી તું જે કીધું. એ બહુ સાચી વાત છે એમણે તું જોઈ શકે કે ધારો કે આપડે ફેસિલિટી આપડાને આટલી બધી જુએ છે કે આપડે સ્કૂટર ચલાવીને નથી જવું આપડે એસી માં જવું છે આટલો બધો તાપ છે તડકો છે તડકામાં કોણ જાય ને આપડે એક જ વ્યક્તિ હોય ને આપણે એ રીતે તડકામાં જાઓ ને તડકામાં નથી જવું ને ગાડી લઈને જઓ તો તમે એ વિચારવું જોઈએ કે આ ટ્રાફિક થાય છે ઇવન તમારું પેટ્રોલ બી બહુ વેસ્ટ થાય છે એના લીધે તો આ બધું નું ધ્યાન તમારે રાખવું જોઈએ ને મેં તો કેમ ટ્રાફિક જે ના રૂલ્સ છે એ બી થોડા ચેન્જ થવું જોઈએ ઇવન રોડ રોડ બી અલગ રીતે થવું જોઈએ હર હરેક રોડ પર સિગ્નલસ ડિસ્પ્લે કરવા જોઈએ સિગ્નલ પ્રમાણે ચાલવું જોઈએ ને સિગ્નલ બ્રેક કરે તો એના માટે ફાઈન લાગવું જોઈએ તો આ પબ્લિક જે છે ને તે સુધરશે નહી તો એના વગર કઈ થવાનું નથી. ચાલો તો પછી આપડે મળએ બીજા કોઈ ટોપીક. ચાલો બાય ચાલ આવજો.